હેલો.
હા મેમ બોલો
હા બોલ મગ તુલા રિચાર્જ વગેરે મારાય છે અશેલ તો તું ઓનલાઈન મારતીસ કા
હા મારતેમ ઓનલાઈન
હા મ સિડ દુકાન લા વગેરે અશે જાતિ કઈ આય છે અશેલ તો
નાય મી નાય જાત કે મારી મમ્મી આંદે
મગ તું મુંબઈ લ આહેસ આતા કી કુટે ગાવ જ આહેસ આઝુન
મી મુુંબઈલા નાય ઇયે ગાવે જ આહે
કા
હા સધ્યા જવાદે ના આ તા આતા કઈ મુુંબઈ લા પણ માજા મારા હોસ્ટેલ સદેવ
તો ગાવી ચાલેસ ક નિગો
હમ્મ સદા કા હા નિનીગન જ ગેલે મી સધ્યા હોસ્ટેલ નઈએ
કદીી ગેલીસ તુ
અ આતા દોન તીન દિવસ પૂર્વે ગેલે
હા ત શન શનિવારે તુલા કલ કેલા તોસ દોન તીન દિવસ જાલ ના ચાર પાંચ દિવસ હમ મા ત કઈ કરના તુ
ત કઈ નહી કરના હતા બગું આતા ના એખાદ હોસ્ટેલ શોધે નવીન
હા
અ મ ઘરી કરમત નહી હા એક પ્રોબ્લેમ હ એક દાદા હોસ્ટેલ શોધેન મલા ટાાઈપિંગ કોર્સ કરાાય છે, એના માજીી એમએસ સાઈટીલી હ ટાઈપિંગ ચ કોર્સ કરાાય ટાઈપ ગવર્મેન્ટ સર્ટિફિકેટ સા તો કરાવવા જ લાગેલ ના કારણ નોકરી લ ગવર્મેન્ટ સર્ટિફિકેટ લાગત કમ્પ્યુટર ચ
તો તે સા આધી તુલા લિહતા વાજતા શિકલ પાજે તે સા કઈ તરી ટ્રાય કરના
ના હો મેમ લેતા લેણ વાચના એવડ ગરજે છે, નઈે
અરે જર તુલા અંગણવાડી સેવિકે સા કઈ તરી પાયજેલ હવા અલ ત તો કે તે ગરજે જને
આમમે ન લિું વાચુ શકત આમાલાજે અ ના કરું જ નહી શકતજે અ આતા મી કમલા મહેતા શાળત હોતે. કમલા મહેતા નાવા છે શાળ તો ત મોબેલિટીમાં તઇની મેડમ હોત ન શી આ મેડમલા તઈસ મનાય તો તો તો મેડમની આમા શિકવલ હતત મોબાઈલ થોડસ સાઈન વગેરે શિકાવલી હોતી. પણ તી પણ કઈ તરી સાઈન બોર્ડતો ના તે પર કરાાય છેત. અને તો સાઈન બોર્ડ પણ નહી આમ કડ તો પણ કુઠુ તરી ઘેવા લાગતો. તે વ તેની શિકવલોતા આતા દોન તન આપલા માજા આતા રૂ પલીનાાવ્યા ફક્ત સર આર આર મલા એ તો કઢતાજ મી કઢુ શકતે બોટા વ પણ અક્ષ વગે ના ક શકત અ સાયટેડ મ મનાલા ગેલે ત મરા કોની ઘવ જ શકત ન એક્સાઇટેડ મ આ મુલી ખૂબ બ બેંકિંગ વગેરે મ જ આઈ એસ વગર આઈ એસ ઓફિસર વગેરે બનત હ બગું આ કઈ હોતા, તે આ લ લિતા વાસતા ત્યારે એના જ ન કારણ કમ્પ્યુટર શિવાય આમચ કડ પર્યાય છે. માધા ગ્રેજ્યુએશન લા ના
હ્યાચ મજે મોબાઈલ લ અને હે મ
નહી
મ તે કસ કેલ ગ્ર્રેજ્યુએશન
આ તુમલા તેવા પણ સંગિતલાતા અ કે અમાલા અ આ કલેજતા એાદા કલેજ ઉદાહરણથ આમચ મુુંબઈ માટુંંગ્યા તો રૂયા કલેજે તના આમ સ ક્લા લેક્ચર્સ લેક્ચર્સ આ સગળ મમ્ મેળ એસાઇટેડ અને દૃષ્ટિબધિત મુલી અને સગળ મેળન જે કોની સગળ તુમ સારખે લોકોક આમચ સારખે લોકોક સગ મેન લેક્ચર્સ અને લેક્ચર્સ ઘ નંતર અ તે લોકોક ગ્રુપ કરતા તે, પર પીડીએફ પાઠવત અને પીઢ્યા પાઠવ્યા નંતર તે અ આ જે જ્યા કડ સુવિધા અેલ ત વ્યક્તિ દ કોના ક ત ઓડિયો ઓડિયો મ કન્વર્ટ કર ફગ તો લોકો ઓડિયો મ કન્વર્ટ કર દે, કે આઇન્સ્ટ નાવા એપસો ત વ વાતો મગ તસ આમ એક્ઝામ દેો હમ.
અજન કઈ મગ મગ આ ગાવી તુજા દોન બહણીચ કસ ચાલલ
ચાંગલ ચાલલય દોગી પણ સાસરી ગલા છેધ્યા હમ માી મમ્મી માા ભઉ એવડે જ લોકોોકા રાત છે
હમ, હમ. વડીલ.
વડલ વડલ પણ શ હતા
હમ.
અને હ ક ન બઉુ આ હતા
મ તુજા કઈ હોના હે ફોન
એતોો ના રોજ ફોન દિવસત દા પંદ મનટ બોલતે
હા તો ત તું કિ અંતરા વથી રાતો
ડોળત રાહતો કેવા હોસ્ટેલ લ રાતો
તું કુટેે રતીસ
મી મા મ ગતપુરી લ રાતે ગતપુરી ઘોટી માનીકામ હ સાઈડ
કિથી અંતર એ તમ દોગા ગાવા મ ક કઈ
ભપૂર અંતર મ કદીી તિકડન ગેલી નહી ચાર પાંચ તાસા અંતર હશે
હમ, હમ.
પણ ભરપૂર લાંબ હ હા
મુુંબઈ મ ભેટલાત ક તમ
હા મુુંબઈ મ ભેટલો આમે
હમ. મ તે મુુંબઈલા હોસ્ટેલ મ રાતોું કે
મુુંબઈલા જ હોસ્ટેલ મ
રાતોું ક
હમ.
મ તુમચ અને તે હોસ્ટેલ લાંબાય કે જવળ એ
હમ જવળત ન લાંબ હોતો જ મી લ રાયચ ડોંબિવલીલા તોોરાયચ તોોરા તો આ સધ્યા એતે પુટેી બરો યાર એક કાનાથ આશ્રમ હો હતો ત રાય છે ત તાપર તાત્પુરતી સોય કારણ હા મુલા સા ક કમત કમી હોસ્ટેલાય ના
હમ, હમ, હમ.
જાસ્ત હોસ્ટેલ નહી મુલા સા આ એક સરરની ડંબોલી માં હોસ્ટેલ. ઓપન કેલત મુલા સા તો બ તેલા બોલી્યો હતી જા પણ તો બોતો મને એ જ ફાર આવડતાન મ કોલે ક્લાસ વગેરે જવ પડતો કોલેજ વગેરે મ તું ના જાઈન ઠીકે તુજી મરજી મી કાઈ બોલના
હ અચ્છા.
હમમમ ત મેમ અ ત બાઈલા ફોન તે માણસાલા તુમ ફોન કેલા હતા કાય રિટર્ન
કોન્તા
તે બગા તુમી કર્યા વાર તેલ ફોન કેલેલા તે માનસા સાઠી હા
કેલા ઉતાના
તો કાઈ બોલલા તુમાલા
તો બોલલા અસા કાઈ નહી રેન્ડમ
મગ મુલી સાઠી ખાસ કાય
તે કાઈ માલ માહિત નાય વ તેચેસી દોન મિન્ટ બોલલો અને કોલ ઘેઉન ધીલા
મજ તો કાય માલ અસ્તે ઓઢ બોલેલા ઇન્ટરેસ્ટેટ નાય વાટલા મંજે મી ઇન્ટરેસ્ટેડ નહોતો ઇતક તે ચા બોલના વરુણ તેચેસી બોલાયલા
અચ્છા
તેની માલા જ દોન કોલ કેલે તેચે ટાસ્ક સાઠી અન મગ સા
ટેચા મંજ તીન કોલ ઝાલે તુમચે
મી એક તેલા કેલા અને મગ મી લગેજ તેચ બોલના આયકુન થેવુંન દીલા કોલ તે નંતર મગ તોજ માલ કોલ કેલા અને બોલલા કી માઝા કોલ ઉંચલા વરુણ મગ ઉંચલલે થોડે થોડે દો દોન મનિટે બોલવને ઠેવલા.
અચ્છા.
હા દા મિનટો વગેરે અ સા કઈ ન બોદો.
હા હા.
હમ.
હાગલે યાર મુ મુલા સાથે. મુલી સા એ ચાંગલે એ લોકોક ચાંગલ કામ કરતા
મન જર તો. તો ત જ ભાગત લય ના સલ ગંજમાદલા
હા હા.
હમ.
મી ટ્રાય કેલો મેમ. કાર્યા સારખા એખાદા અ અનુએ ખાદા એપસ સવા. એને કરોના આ પેલા કામ મેળલ.
હમ.
પણ નહી ન ભેટલા તસા કઈ વેબસાઇટ પણ ભેટલા ભરપૂર પરતા વ સાઈન લાગ તે અને સાઈન કસ કળનાર ફોન મલે ડિફિકલ્ટ પડતા ના.
હમ કઈ તરી કરય છે તો કોના દસત કઈ કેલસ કોને એવડ વાંચાય જ ફક્ તો આપલા માહિતી આપલજે આપણ કસ બોટ ફિરવ લ જેને કર તે
પણ તે લોકોક ના ના કરત. જ આપલા સમજત ન ના ફોન વ કઈ કરાય છે કઈ કુઠે હ તે
હમ.
હમ આસ
કાઝુ. ચા વગેરે પીતીસ કા.
હા.
ચાહ પીતાસ.
મને ચા ખૂબ આવડતો, મારી ફેવરેટ ડ્રિંક હતી.
ચા કાં.
માજા આડતા, પદ હમ, ખબ. પાડતો ચાય, કોફી પેક્ષી ચહેરા બરો પડતો. એકદા ક દોનદા. કારણ જાસ્ત પીલાવ રક્ત જળત હા. જાસ્ત ચા પીવાથી, પણ રક્ત જ મનતા. મ ના પચારલા.
અચ્છા.
હમ.
આ શું?
બ ક.
કઈ તુમ કડ, કઈ કરવંદી, જાંબુ, આંબા કઈ ક.
હા, જાંબુ ખૂબ આમ ક કરવાંધો પણ. આમ મામા ગામા ખૂબ પ પણ. આજે મારી મમ્મા. એક્સિડન્ટમાં વારલે તેમ એક. તેમ. ઓ કર દ.
વાહ.
ખૂબ તુરળકલે.
હા.
મગ જાંબુ ખૂબ એ આમ કડ.
હા, હા.
હમ, એસ.
હમ.
આ ના, મેં પાંચ મિનિટ લેતું એમ કરતા દા મન.
હા. ત આવડી, મારી મુલગી ઉઠલી આતા. હું થોડું વળીને બગીન.
ઓકે.
હમ, બાય.
હમ.